હલો
હા, કેમ છો?
હા હા બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં બોલો આજે કેમના યાદ કર્યા?
અરે આતો મને યાદ આવ્યું કે આપડે પ્રથમ પગાર મલે તો એ ખુશી આપણા માટે કેટલી અદ્ભુત છે નહીં.
હા એ તો સાચી વાત કેવાય. કારણ કે કેહેવાય ને કે પહેલો પગાર મતલબ પહેલા મહેનતન આપણે જે કમાણી હોય. કે પૈસા હાથમાં આવે તો કોને ન ગમે અને એમાં પણ જે. પહેલો પગાર હોય જે એ તો બધ બધાને યાદ હોય બધા માટે યાદગાર હોય અને અ બધા માટે. ખાસ હોય અને બધા એ પોતપોતાના. લોકોએ તો લિસ્ટ બનાવી રાખ્યું હોય કે મારો પહેલો પગાર આવશે ત્યારે હું આ કરીશ હું આ કરીશ. તો એ ખુબ ખાસ ભાવના હોય છે જયારે આપણી જોડે આપડો પહેલો પગાર આવે ત્યારે.
હા આ તો સાચી વાત કીધી અને. આ ખુશી છે ને આપણે શબ્દો માં ક્યારેય વત વ્યક્ત નહી કરી શકીએ. ઘણા મહિનાઓની મહેનત અભ્યાસ અને ઇન્ટરવ્યૂ પછી. આમ એવું લાગે કે આપણી મહેનતનુ સાચું. ફળ આપણને મળી ગયું છે અને જયારે અ. બેંકમાં પગાર છે ને એ જમા થાય ને. અને મેસેજ આવે ત્યારે આપણી આંખોમાં આમ આંસુ આવી જાય કે. અ આપણું મહેનત નું આપણને ફળ મળ્યું અને પ પ્રથમ પગારની ખુશી એ ખરેખર આમ એકદમ અનોખી છે એ માત્ર આપને પૈસા મળવાની ખુશી નહીં હોત. પણ પોતાની મહેનત. આત્મવિશ્વાસનું પણ એક પરિણામ છે અ અ આપડે જોવા જઈએ કે. આપણે. એવું જ નહી કે ખાલી એક મહિનાનો અ એક મહિનાની મહેનત છે પરંતુ એની પહેલા આપડે એ ભણતર પૂરું કર્યું પછી આપ એપ એ ભણવામાં પણ આપણી મહેનત ગઈ અને ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુ પાસ કરવું એ તો ખુબ જ આમ મુશ્કેલ કહેવાય. એટલે એ ઇન્ટરવ્યૂ પાસ કર્યું આમ પછી જે આપણને જો નોકરી મળી જોબ મળી. અને એનો એનો પગાર આવે જ્યારે પહેલા મહિને તો એ તો એકદમ અ ખુશી ખુશીનું ખુશી આપણામાં છવાઈ જાય અને આપણે એકદમ ઉત્સવ ઉત્સાહિત થઈ જઈએ છીએ.
હા, એ તો તમે સાચી વાત કીધી. તમે કીધું એમ કે વર્ષોની મહેનત કેવાય ને કે એ પ્રકારની એમ તપસ્યા થઈ. કારણ કે અમુકવાર કેવું થતું હોય છે કે અ એક તો એવા લોકો હોય જેમની પાસે જનરેશનલ વેલ્થ છે. બરાબર કે એવા લોકો છે જેમની પાસે અ પહેલેથી એ પરિવારના જે છે એ લોકો બિઝનેસમાં છે કે ગમે તે છે તો એ લોકો પાસે જનરેશનલ વેલ્થ છે. તો એ લોકોન તો કશી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઓલરેડી અ જે છે એમના પરિવારે એ જે કે ધંધો બિઝનેસ ગમે તે કરેલું હોય. પરંતુ અમુક એવા લોકો જોવા મળે છે તમે કીધું એમ, કે જેમની પાસે કોઈ જનરેશનલ વેલ્થ નથી પરંતુ એ પોતાની મહેનત પોતાની અ જે આવડત છે એનાથી કમાતા હોય છે અને એમાં પણ ખાસ કરીને, એવો વિદ્યાર્થી કે જેને તમે કીધું એમ કે વર્ષો વરસ મહેનત કરેલી હોય એમ. તો એ જે વર્ષો વર્સની મહેનત હોય એ જે તમે સેક્રિફાઈસ કરેલા હોય, તમે કોઈ તહેવારમાં ના ગયા હોય તમે કોઈ બર્થ ડે પાર્ટીમાં ના ગયા હોય તમે કોઈ, અ ઉજવણી ના કરી હોય. કે તમે જે છે રાત-રાતભર જાગ્યા હોય કોઈ એન્ટ્રન્સ એક્ઝામમાં તમે તૈયારી કરી હોય. પછી એમાં તમે આમ એમાં એવું બી નહિ કે પાછા સિલેક્ટ થયા તો તમને પૈસા મલી ગયા, તમે સિલેક્ટ થયા તમે જોબ કરી તમે મહિનો કે દોઢ મહિનો એ જે ઇન્ટર્નશીપ જે ગમે તે હોય તમે પૂરું કર્યું. અને અ પેલે તો તમે કહ્યું કે ઇન્ટરવ્યુ પાસ કર્યું એમ તો એ પણ કોઈ નાની મોટી વાત નથી. એના માટે પણ એક તો ભણતર તો જોઈએ જ પણ એના સિવાયની પણ ઘણી બધી સોફ્ટ સ્કીલ્સ જોઈએ. તો એ બધું કર્યા પછી અંતે તમને જયારે તમારા પૈસા દેખાય, તમને તમારી મહેનતનું ફળ દેખાય, અ કેવાય આમ તો કેવાય છે કે મહેનત કરો ફળની આશા ન રાખો. પરંતુ સાચે કહું ફળતો બધાને જોઈતું જ હોય ફળ તો, તમે મહેનત કરો એટલે તમારી હક છે એતો તમારે માંગવો જ પડે તો જયારે આ ટલું બધું મહેનત કર્યા પછી જયારે ફળ દેખાયને એનું, ત્યારે એની જે ખુશી હોય એ શબ્દોમાં જે છે આપડે વર્ણવી શકતા નથી. પછી લોકો જે છે એ પહેલો પગાર હોય અમુક ભાગ જે છે નક્કી કર્યો હોય છે અમુક લોકોએ કે દાનમાં આપીશું કે ભગવાનને આપીશું અમુક જે હિસ્સો છે પરિવારને આપીશું અમુક જે હિસ્સો છે પોતે રાખીશું તો આ જે છે આવી રીતે જે પહેલો પગાર આવે એની ખુશી, ભાવના એ અલગ જ હોય છે.
હા, સાચી વાત છે અને આપડા માતા-પિતાનો આપણને વિચાર આવે કે એમણે આપડા માટે કેટલો ત્યાગ કર્યો છે અને કેટલા કષ્ટ સહન કર્યા છે મારા અભ્યા મારા અભ્યાસથી લઈને દરેક જરૂરિયાતો એમણે પૂરી કરી છે અને એ પૂરી કરવા માટે એમને એક રાત દિવસ છેને અ મે-મહેનત કરી હોય છે અને કેટલા પણ ત્યાગ કર્યા હોય છે, તેથી અ મેં તો નક્કી કર્યું છે કે, પ્રથમ પગારથી સૌથી પહેલા છે, ને તેમને ભેટ આપીશ અને તેમના આશીર્વાદ લઈશ. અને માતા-પિતાના ચહેરા પર આ ખુશી જોવાનો અઆનંદ એક કોઈ મોઘી વસ્તુ ન અ મોઘી વસ્તુથી પણ વધારે હોય છે, અને મમ્મી માટે સુંદર સાડી પપ્પા માટે એક સરસ ઘડિયાળ ખરીદવાનો આપણને વિચાર આવે. અને કદે-કદાચ ઘરે મીઠાઈ પણ આપણેે લઈ જઈએ. એ લોકો લઈ જાય છે, જેથી બધાને ખુશી ખુશી મળે અને ઉજવણી કરે છે એટલે આ પ્રથમ પગ ઉપરકાર મળવાનું એક અ તહેવાર જેવી આપણને ઉ-ઉત્સાહ આવી જાય કે એ એના લીધે આપણે તો ઘરમાં આખો ઉત્સાહિત થઈને ફરીએ અને બધાને કહીએ મારો પ્રથમ પગાર આવ્યો મારો પ્રથમ પગાર આવ્યો અને આપડે ઉત્સાહિત થઈને આપણે એની ઉજવણી કરીએ છીએ. અને અ ઘણા લોકો તો હા અને ઘણા લોકો કેવું કરે કે પ્રથમ પગારથી મિત્રો સાથે પાર્ટી કરશે અને અ પરિવારને ખુશ કર ખુશ અ ખુશ કરશે. એ સૌથી મોટી વાત છે, તમારા માતા-પિતા અ આપડા મા તા-પિતા અ આપડી પર ખૂબ જ ગર્વ અનુભવ કરે. અને એક આમ જોવા જઈએ ને તો શિક્ષક શિક્ષકની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે આમાં. એમના માર્ગ-માર્ગદર્શનથી તો આપડે આગળ વધ્યા હોય છે, એટલે આપડે પણ શિક્ષકને પણ ભૂલી ન જવા જોઈએ એમને અ એમનો પણ આપડે આદર-સન્માન કરવું જોઈએ અને એમને જાણ કરવી જોઈએ કે, આ હવે તમે સફળ અહ થઈ ગયા છો અને કયા અહ સ્થાન ઉપર છો. એટલે પ્રથમ પગાર છે, ને એ આપણને એક જવાબદારી પણ શીખવે છે. અવે કમાણી શરૂ થાય એટલે ખર્ચ અને બચત બંનેનું મહત્વ સમજાય પેલા તો કેવું કે આપણને માતા-પિતા આપણને પૈસા આપે તો આપણે અહ બિનજરૂરી ખર્ચમાં આપડે પૈસા નાખી દઈએ અને એવું વિચારીએ કે હવે આટલા માટે શું આ અહ ખર્ચમાં આટલા જ પૈસા જાય છે પણ થોડ થોડી કિંમત પણ હવે આપણને વધારે લાગે કેમ કે હવે આપણે એ જાતે કમાઈએ છીએ એટલે અહ આપણને જવાબદારી પણ શીખ વે અને એનો અનુભવ કરાવે કે ભલે થોડા હોય કે વધારે પૈસા હોય એ અહ આપણી મહેનત છે અને અ એનો આપણે કદર કરવી જોઈએ.
હા એ તો તમે સા સાચી વાત કહી તમે કહ્યું કે આ મા-બાપ આપડા મિત્રો આપણા શિક્ષકો એ બધાયે જેને અહ જે ફાળો આપ્યો હોય એ બધાયનુ ક્રેડિટ આપવું જોઈએ અને આપડું પગાર જે હોય એ માત્ર પૈસા નું ન હોય એમ કે એટલું પૈસા આપણે જેમ પહેલાં વાત કરીએ એમ કે વ્યક્તિગત જે મહેનત એનાં સેક્રિફાઈસ
માતા પિતાનાં સપનાઓ શિક્ષકોના આશીર્વાદ અને ભવિષ્યની નવી શરૂઆતનું પ્રતિક છે. અને અહ આ આ દિવસ જે છે એ જિંદગીમાં ક્યારેય ન ભુલાય કારણ કે ફાઇનલ ઇન્પેન્ડેડ ઇન્પેન્ડન્સ આર્થિક સ્વતંત્રતા એ તો દરેક માણસને જયારે મળે ત્યારે જે છે. એ માણસ ઘણું બધું શીખી શકે છે. અને અહ સૌથી એક મહત્વની બાબત એ છે કે જયારે આપણે આર્થિક રીતે સ્વતંત્ર થઈએ ત્યારે એ સૌથી વધારે ક્રુશિયલ ટાઈમ હોય કારણ કે એ વખતે એવું પણ બની શકે કે આપણે પૈસાને વેળફતા થઈ જઈએ. કારણ કે આપણાં હાથમાં પૈસા આવે એટલે પછી આપણે એની કદર કરતાં કદાચ બંધ થઈ જઈએ. અહ કારણ કે સ જે વિદ્યાર્થી અવસ્થા કે બીજી કોઈ અવસ્થામાં કેવું હોય કે આપણે આપડા પેરેન્ટ સ પાસે માંગવા એવી પરિસ્થિતિ હોય ત્યારે આપણી પાસે લિમિટેડ પૈસા હોય. તો કદાચ આપણે જે છે આવી તેવી જગ્યાએ ના વાપરીએ આપણે આપણી જરૂરિયાત પર ધ્યાન આપીએ પરંતુ જયારે આપણે કમાતાં થઈએ આપણો પ્રથમ પગાર આપણી સેલેરી એ આપડા હાથમાં આવે ત્યારે એ તો જે અમાઉન્ટ છે એજ આવવાની છે. તો એ અચાનક આપણાં હાથમાં એટલા બધાં પૈસા આઈ જાય તો એ પૈસાનું વ્યવસ્થાપન કરતાં એ પૈસાને મેનેજ કરતાં આપણે શીખવું જોઈએ. એવું નહીં કે પહેલો પગાર હાથમાં આઈ ગ્યો કે અહ પૈસા આપણાં હાથમાં આઈ ગ્યા તો આપણે ગમે તેમ વેડફવા લાગીયે એમ સૌથી પહેલા તો આપડે જે છે એક અલગ ખાતું બનાવવું જોઈએ જેમાં આપણે દરેક મહિનાની બચત મુકીયે. જેમ કે એસ આઈ પી છે પછી અહ જે અમુક આપણે હિસ્સો આપણાં ભવિષ્ય માટે અલગ મુક તા હોઈએ એમ તો એવી રીતે મૂકવું જોઈએ જેનાથી ભવિષ્યની અંદર આપણે જો કોઈ મોટી રકમની જરૂર પડે કોઈ અહ ઈમરજન્સી માં તો આપણે એમાંથી કાઢી શકીએ છીએ. પણ એ પાછીની જે પછી જે બચ રકમ બચે છે એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ એને મેનેજ કરતા શીખવું જોઈએ.
હાં એ તો તમે ઘણી સાચી વાત કીધી જેમ તમે કીધું એમ કે પ્રથમ પગાર એ અ સફળતાનો અંત નથી. પરંતુ નવી શરૂઆત છે. તે આપણને છે ને વધુ મહેનત કરવા વધુ શીખવા અને જીવનમાં ઊંચા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે. જો આપણે આવી જ રીતે સતત મહેનત કરીશું અને ઈમાનદારીથી કામ કરતાં રહીશું ને તો ભવિષ્યમાં ઘણી મોટી સફળતાઓ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણું જીવન માત્ર એ પોતાના માટે જ નથી હોતું પરંતુ આપણાં પરિવાર સમાજ અને દેશ માટે પણ ખૂબ જ ઉપયોગી બને એવું આપણે કંઈક કરવું જોઈએ અને જયારે દરેક યુવાન આવી રીતે ઈમાનદારીથી જ કામ કરશે ને તો પોતાની જવાબદારીઓ અ સરખી રીતે નિભાવી શકશે અને સમાજનાં વિકાસમાં પણ આમ મહત્વનું યોગદાન આપશે ત્યારે દેશ પન વધુ પ્રગતિ કરશે અને આપણે પોતાનાં પણ ગર્વ થશે કે આપણે પણ અ કંઈક એવું કામ કર્યું કે અ જે દેશ માટે પન અહ વધુ હિત અહ હિત દેશના હિતમાં પણ છે. એટલે પ્રથમ પગાર છે ને, એ જીવનની એક અમૂલ્ય ય યાદગાર કંઈક ઘટના કહી શકાય. જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. તે આપણને મહેનત, આત્મવિશ્વાસ, જવાબદારી, બચત અહ પરિવાર પ્રત્યેનો પ્રેમ અને સમાજ સેવાની ભાવના શીખવે છે. અને અહ આપણે એમ પહ એ પણ યાદ રાખવું જોઈએ, કે હવે આ જે છે એ છેલ્લી છેલ્લું પગથિયું નથ થી. આપણું પહેલું પગથિયું છે. આપણી જવાબદારી અને અહ સારા નાગરિક બનવાનું પહેલું પગથિયું છે, જે આપણને સમજાવે છે, કે હવે આગળ કેટલા પણ એવા પડ આપણા પડ આપણી સામે પડકારો આવશે, એની સામે આપણે અહ સામનો કરવાનો છે એનો.
હા
સારું તો આ વિષય પર તો આપણે જેટલી વાત કરીએ એટલી ઘણી ઓછી છે. હવે ફરી ક્યારેક મલીશું.
હા, હા.
હા.